મારો છે અમને.
હા આવી રહ્યો છે.
નઈ હા હા સારુ હે હલો હલો.
હા આવી રહ્યું છે આવી રહ્યું છે તમારુ.
હા તો. કે આજેના પહેલા નાજમાનામાં એવું બધું ચાલી રહ્યું છે કે ડી ડિજિટલ પેમેન્ટ ને એવું બધું ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીને. એ આપણા માટે સારું ગણાય કે ખરાબ ગણાય એમ તો જો કે જોવા જઈએ. તો એ વસ્તુ ઘણી સારી છે કારણ કે આપડે હવે હાથે કેશ લઈને ફરવા ના પડ પે તો અને જ્યાં પણ જાય ત્યાં બધેડિજિટલ પેમેન્ટની હવે તો સગવડ બધે જ જેમ મલીજ રહે છે જેથી કરીને આપણેે તો પૈસા ચોરાઈ જવાના ને હવે ભય રહે નહી અને જેથી આપને વધુ બહું સરળ અને સારી રીતે પૈસા ન આપડે ટ્રાન્ઝેક્શન કરી શકીએ એવું જ જો ચાલતું રહે તો આગળ આગળ આપડે વધુ નથી કરી શકશું તમારું જ માનવું એમાં.
હા તમારી સાચી વાત છે કે ડિજિટલ આ એમ સારું એમ જોવા જઈ તો નુકસાન પણ છે પણ આમ ચૂરી ન બને અને
અને એવું નહી અને ડિજિટલ રે તો પેમેન્ટ અમને ઓનલાઈન જ કરવાનું હોય છે તેમાટે આપણે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવો જરૂરી છે અને આપડા માટે ડિજિટલ આગળ જતા ડિજિટલ જ આવવાનું છે અને પેમેન્ટ અને ડિજિટલ કેશ અને રાખવામાં આવશે નહી પણ આપડે ડિજિટલ યુઝ કરશું તો આપડે વધારે સારું હોય તે માટે આ પણે ડિજીિટલનો ઉપયોગ કરવો જરૂરી છે. આપડે પેમેન્ટ કરવું અમને તો કોઈ પણ જગ્યાએ દુકાનમાં જાવ કોઈ પણ જગ્યા જાવ તો આપડે ઓનલાઈન જ કરવાના હોય છે પેમેન્ટ તે માટે આપડે ડિજિટલનો ઉપયોગ કરવો જરૂરી છે અને તે માટે આપડે બધા લોકો એ ડિજીટલ જ વાપરે છે એ માટે આપડે પણ એજ કરવું છે કે ડિજિટલ જ યુઝ કરવું છે તમારે શું કેવું?
હા હું તો હમણાં પણ ડિજિટલ પેમેન્ટ જ યુઝ કરું છું અને આગળ ડિજિટલ પેમેન્ટ જ યુઝ કરું છું કારણ કે મારા મા ટે સરળ બની ગયું છે અને હું વધારે કેશ કેરી કરી શકતો નથી મારા પર એક તો પર્સ છે. લઈ શકતો પણ નથી મારા ખિસ્સામાં જગ્યા પણ નહીં રહે એ કારણ કે હું ડિજિટલ માટે મારો એક સ્માર્ટફોન નો ઉપયોગ કરું છું હું સ્માર્ટફોન થી જ પૈસા ટ્રા સફર કરું છું અને પૈસા બધાને આપી શકું છું અને એજ સ્માર્ટ ફોનથી હું પૈસા પણ કમાવું છું તમે જાણો છો આ બધી શેર માર્કેટ છે એના પરથી પૈસા કમવામાં આવે છે અને હું એમાં બધી ઓનલાઈ પ્રક્રિયા કરી શકું છું જેથી હું મારે કેશ રાખવાની ઝંઝટ જ રહેતી નથી અને છૂટા જોઈએ દુકાનદારોને અને એમાં પણ પ્રોબ્લેમ આવતા નથી અને એક બે રૂપિયા મા ટે દુકાનદારે ખોટ ખવી પડી ખોટ પણ ખાવાતી નથી દુકાનદારોને મેં પણ ના ખાઈ શકું જેથી હું ડિજિટલ પેમેન્ટ પેમેન્ટનો જ ઉપયોગ કરું છું હવે તો બધા ઈ ચલણ ને એવું બધું આવી ગયું છે રૂપીઝ ને બધ તે પણ આપણા માટે ઘણું સારું ગણવામાં છે તમારું શું માનવું?
હા આપડા માટે ડિજિટલ સારું પહેલાના જમાનામાં એવું ન હતું કે ડિજિટલ કે એવું કઈ ન હતું ત્યારે લોકો બધા કેસે જ રાખતા હતા અને ત્યારે ચોરીઓ વધારે પટ્ટતી થતી હતી અને ત્યારે ડિ જીટલ ન હતું હમણાં એવું ચાલી રહ્યું છે કે ડિજિટલ હોય છે અને ચોરી ઓ ઓછી થતી અને ડિજિટલ ના હોય તો ચોરીઓ વધારે થતી હતી અને તે માટે આપડે ડિજિટલ યુઝ કરવો જરૂરી છે અને સ્માર્ટફોન લોકો પર નહી રહેતા પણ આપડે સ્માર્ટફોન લેવું જરૂરી છે અને ડીજ ડિજિટલ યુઝ કરવો જરૂર છે હવે લોકો હોસ્પિટલ કે અન્ય જગ્યા પર જાય અને
હા
ડિજિટલનો જ ઉપયોગ થાય છે અને હાલે અમણા તબક્કે એવું ચાલી રહ્યું છે ઓનલાઈન હોય તો ત્યાં પેમેન્ટ થાય અને કેશ નો વધારે ઉપયોગ થતો ન હોય માટે આપડે ડિજિટલ નો ઉપયોગ કરવો જરૂરી છે તે માટે આપડે સારું હોય તમારે શું કેવું?
હા સારું છે એમ જોવા જઈ ડિજિટલ પેમેન્ટ ઘણું સા રું ગણવામાં છે કારણ કે ડિજિટલ પેમેન્ટ પહેલાના સમયમાં જે નાણા હતા જે
હા હ એજ ક્યું છે કે ડિજિટલ જરૂરી છે અને ડિજિટલમાં આપણે સારો ડિજિટલ કે કેશ ના હોય તો ચાલે આપ ડિજિટલ પેમેન્ટ હોવું જરૂરી છે અને ગમે ત્યાં દુકાન પર ડિજિટલ જો હમણે સ્કનર વગ રાખી રહ્યા છે અને દુકાનો નાની મો કેટી દુકાનો પણ ઓનલાઈન પેમેન્ટ જ ચાલે પતું વધારે લોકો યુઝ કરે છે માટે આપડે પણ એ એજ રાખવું જરૂર છે કે લોકો પેમેન્ટ ઓછું
હા સાચી વાત છે એમ તો જો કે આપણે ડિજિટલ પેમેન્ટનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ એ જ છે કે ડિજિટલ પેમેન્ટથી આપણે બધી નાણાઓને એવું જે લક મની હતું તે ઓછા થઈ ગયા છે અને જે નાણાં હોય છે તે બધા ખુલ્લા દેખવા મળે છે અને સરકાર પણ એવું ચાહે થી કરી જેથી આપને વધારે પડવું ની ખબર પડે એટલે ક્યાં થી ક્યાં પૈસાાય છે અને સરકારને માટે જે કાળા મણી મની તરીકે ગણવામાં આવે છે પૈસા ન ખબર પડે કે કાળામણી ક્યાં જાય છે અને ત્યાં નહી જતા જેથી એ સરકાર પણ ટેક્સ કોને લગાવો કોને ના લગાવો એની સરકાર ને ખબર પડે છે અને એ રીતે સરકારે એક ટાઈમે જોવા જઈએ જો સરકારે ઓનલાઈન પેમેન્ટ ન શરૂ કર્યું છે એ ઘણું સારું ગણવામાં આવે છે એજ છે બધું બ્લેક મની ને પકડવા માટે હ નો ઉપયોગ કરવાથી કાળામાં નાણાં ને તે બધું ખબર પડે તથી આ આગળની પ્રક્રિયા જે કોઈ સ્કેમર છે એ બધું ડિજિટલ પેમેન્ટ શ વધુ કરી શકે છે આ ફ્રોડ ને પરંતુ હવે તો બધી સાયબર સિક્યુરિટી એટલી બધી હાઈટેક થઈ ગઈ છે કે જેથી આ જે ફ્રોડ ને તે થાય છે તે તરત પકડાઈ જાય છે અને કલાકો ની અંદર મા તમને બુંધુ મળી રહે જેથી આપણે ઓનલાઈન નો જ ઉપયોગ કરવો જોઈએ અને કેસ રાખવા જોઈએ નહીં રાખવા જોઈએ એવું નહી પરંતુ કેશ પણ એવા છે કે આપડે સાજવી આટલા બધા કેશ હો તો આપ ઇનકમટેક્સની રેટ પડી શકે છે અને આપે પૈસા ન પૂરા તો પણ જોઈએ કે તમે આટલા પૈસા કાંઠી લેવા છે તમારું શું માનવું એમાં
હાાતમે કેટું તેમ જ આપણેે કેશ રાખવું જરૂર છે અને ઓનલાઈન રાખવું બી જરૂર છે અને આપડે પર ઓનલાઈન સરકારે કાઢ્યું જ છે પણ ટેક્સ વધારે લે છે તે માટે આપણે સરકારને એવી વિનંતી કરવી છે કે ઓસો કરવું જરૂરી છે અને
હાલના તબક્કે હમણાં ડિજિટલ વધારે ચાલી રહ્યું છે લોકો હાલના તબક્કે વધારે ડિજિટલ નો યુઝ કરે છે અને વધારે સરકાર ટેક્સ ઉપર ચડાવેે છે અને તેના માટે આપણે સરકારને જ કેવું છે કે લોકો વધારે યુઝ કરે તે માટે હજુ ડિજિટલ નો ઉપયોગ કરવો જરૂરી છે પણ હાલના તબક્કે હમને ચાલી રહ્યું છે તમારે શું કેવું
હા સાચી વાત છે હવે હાલના સમય જોવા જાય તો સરકાર પણ બધું ઓનલાઈન કરે છે હવે તો એટલું સરળ બની ગયું છે તમારે દસ લાખ વીસ લાખ એવા ટ્રાન્સફર કરવા હોય તો બેંકમાં જવા વગર તમે ટ્રાન્સફર કરી શકો છો અને તે પણ સરસ રીતે ટ્રાન્સફર કરી શકો છો એમાં કોઈ મોટી પ્રોસેસતી હોતી નથી તમે એક સાથે વિસ લાખ ત્રીસ લાખ જેવા પૈસા પણ ટ્રાન્સફર કરી શકો આ બધી વસ્તુઓ સારી ગણવામાં આવે છે એમાં જોકે આપડે બધું જોવા જોઈએ તો સરકાર ઘણું સારું કરે છે પરંતુ અમુક વસ્તુ એવી છે કે સરકાર કોઈ સમજી નહી શકે અને આપડે પણ ના સમજી તમારું શું માનવું એમાં
હા એજ માનવું તમે કીધુ તેમજ તમે કીધું તેમજ હમણે અમુક ગામો એવું ચાલતું જ નથી કે ડિજિટલ ચાલતું જ નથી ત્યા એવું ચાલુ કરવું જરૂરી છે કે ડિજિટલ ચાલુ કરવું જરૂરી છે અને ડિજિટલ માટે સરકાર ત્યાં કરે અરજી કરે તે માટે આપણે સારું હોય છે પણ અમુક ગામમાં એવું ચાલતું જ નથી ડીજે હાલના તબક્કેટ કેશ ને એજ ચાલે પણ લોકોને એ નથી ખબર પડતી કે ચોરીઓ વધારે થાય છે એના કારણે લોકો આ માંગ કરે છે પણ સરકાર આપતી નથી એ માટે સરકારને વિનંતી કરવી છે કે ત્યાં ડિજિટલ આપો અને સરસ કેસ નો ઉપયોગ ઓછોપૂરતો રાખવો જરૂરી છે એ માટે આપણે ડિજિટલ નો ઉપયોગ કરવો જરૂર છે અને કેશ નો પણ જરૂર છે પણ એટલો બધો પણ કેસનો કે વધારે જ પડતો કેસ રાખી તો આપ સારું હોય છે તમારે શું કેવું
હા સાચી વાત છે આપડે કેસ રાખવા જોઈએ પરંતુ એટલા બધા પણ ના રાખવા જોઈએ કે જેથી આપણને નુકસાન થાય હવે તો જોકે મોટા ભાગે લોકો કેસ રાખતા જ નથી હવે તો મોટા મોટા લોકો પણ એવું જ ઈચ્છે છે કે ઓનલાઈન જ પરંતુ ઓનલાઈનમાં એવું છે કે કોઈક વાર ફ્રોડ થવાના ચાન્સ વધી જાય છે તમે સાંભળી રહ્યા છો હમણાં સાયબર ક્રાઈમ જેટલો વધી રહ્યો છે જેટલો સાયબર વધી રહ્યા છે એટલે જ આપણે બધા અકાઉન્ટ માંથી ખાલી પૈસા થાય છે ઘરમાં ખાલી લિંક ઉપર ક્લિક કરો અને પૈસા તમારા ખાતામાંથી કટ થઈ જાય છે જેથી એ બધી વસ્તુ ન આપડે ધ્યાન રાખ આપડે થોડુંક ટાળવું પણ જોઈએ ઓનલાઈન પેમેન્ટ અને થોડુંક વાપરવું પડ જોએ પણ એ બધું સમય પ્રમાણની વાત છે અમુક શહેરોમાંજુ ઓનલાઈન પેમેન્ટ શું એ પણ નહી ખબર તે બધું સરકારે જણાવવા જોઈએ જેથી ગામડાના લોકોએ એ બધા જાગૃત થાય અને એ લોકોને ખબર પડે કે આ ઓનલાઈન પેમેન્ટ શું છે અને કઈ રીતે બધું થઈ શકે છે જેથી હા ખબર પડે તમારું શું એમાં માનવું છે
પેલા ઈન્ડિયામાં ડિજિટલ ન હતું અને આ પેલા ડિજિટલ હતું જ નહીિ અને અમેરિકા લંડન કે તેમ બડે ચાલતું હતું પેલા હાલના તબક્કે એવું છે કે ઈન્ડિયા ના લોકો અમે
હ
ડિજિટલ વાપરે છે અને લોકો બહાર જાય છે લંડન કે અમેરિકા જેમ કે ટ ઓનલાઈનમાં પેમેન્ટ ચાલે છે અને એવું ચાલી રહ્યું છે કે ઘરે ઘરે લોકો ડિજિટલ જ વાપરે છે અને આપણે પણ એ જરૂરી છે કે ઇન્ડિયામાં હાલ તબક્કે ઇન્ડિયામાં પણ એવું જરૂરરી છે કે ડિજિટલ જ યુઝ કરે અને બહાર જાય છે તો પણ આપડે લંડન જાય છે ત્યાં લોકો ડિજિટલનો જ ઉપયોગ કરે છે અને આપડા ઈન્ડિયા ના જાય છે પણ અહિયા થી જાય છે તે લોકો તમારે તમારે શું કેવું
હા સાચી વાત છે તોમાં તમે જાણો જ છો કે આ તમે તમને જોવા જાવ તો આ એક મંથમાં ટ્રાન્ઝેક્શન એટલું મહિનું એક મંથ છે તેમાં એટલું ટ્રાન્ઝેક્શન થયું છે ત્રેવીસ પોઈન્ટ ફોર્ટી વન બિલિયન ટ્રાન્ઝેક્શન થયા હતા છે સિંગલ મંથમાં એની વેલ્યુ તમે ગણવા જાવ તો ઓગણત્રીસ લાખ કરોડ જેટલી વેલ્યુ થઈ જાય છે અને એવી પસુ મર્ચન્ટ એમાં વધારે પડતી તેસઠ ટકા જેવી ટ્રાન્ઝેક્શન વધારવામાં આવી છે નું વોલ્યુમ યુપીઆઈ થ્રુ કરવામાં આવ્યું છે ય આઈની પણ તમે જોવા જાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડોમન્સને નિયર સેવન્ટી ફોર પ ટલ પેમેન્ટમાં થાય છે અને હવે તો જેટલા પણ વર્કરોને પગાર ચૂ- -કવામાં આવે પણ ડિજિટલ પેમેન્ટ થ્રુ કરવામાં આવે છે અને બીજું એ કે એક તો એવી બધી બધી વસ્તુ આવી ગઈ છે જેથી કરીને ફ્રોડ થવા અને ચ્રાન્સફ ઓછા થઈ ગયા છે એક તો મેન્ડેટરી મલ્ટીફંક્શન ઓથેન્ટિકેશન એ પણ આવી ગયું છે જે બિહારીના સિક્યુરિટી ના રૂલ ને ક્રેક કરે છે જેથી આ બધી વસ્તુ થઈ શકે છે અને આ સારું ગણવામાં આવે છે એમાં ટ